હા મને નહીં આવતો હતો હવે આવ્યો.
હા તો કરું એનિમલ ગેસ કો કોું કર કે કરું.
નહી ચાલ હવે હુ કરવાનું ત હમ
હે?
તને સમમજ પડી કે હું કરવાનું ગેમમાં મેં સમમજયું તો
હા તો કઈ મારે કે તારે બેમાથી જ જો એનિમલ ગેસ કરવાનો પછી હાંભે વારો હું કેય તે
જો એ એનિમલ ધારો કે જો મા આપણેે મારું બીલા હ એક ક્વેશન તું પૂછે કે તારું એનિમલ હું છે મતલબ હું મતલબ પાણીમાં રહી જમીન પર એવી રીતે તું કઈ બી એ કઈ બી બધા ક્વેશચન કરીને તારે બસ ખાલી એનિમલ ક્યું છે ને તે ગેસ કરવાનું મારું ને મેં તારું કહ્યું છે તે ગેસ કરું ને જે પહેલા
હા ગેસ ક લાગે હમજી ગયો રીલમાં આવેલું હમજી ગયો હમજી ગયો રીલ માં આવેલું
હા ચાલ તો અવશતા
મે વાગે મભલની વાતો પણ વાતો પણ મારી આ. બ ચેરી કરવાની જરૂરી છે.
હે ડોન્ટન્ટ બુઝ.
મિનિટ દસ મિનિટની વાત હે. અનયુઝેડ વર્ડ
હા ડોન્ટ યુઝ
રાધે ચાલ તું એમ બી કરવા લાયક નીમ લે મારી વાર મેં હું કેંર તું એમબી કરવા લાયક નીમ લે મારી વાર અરે મેં બીજું બી એક વાત હંબાની અંબા તો ખરી બ કામની વાત મેમ કે એક બીજો નંબર મળલો છે એ મનીમાં કદા જ છે ત્યારે બારડોલીમાં કોન્ટેક્ટ કરવા પડશે.
અચ્છા પેલું કપડા ને મરે એમ્લેમ.
તેથીમાં કો કોલેજ કયારે ચાલુ થવાની ખબર પડી કે ની
ની ખબર યાર પણ છેને. ગ્રુપમાં કઈ મેસેજ આવેલો હતો કે ઓરિએન્ટેશન વાળો કઈ પ્રોગ્રામ છે. ને પેરેન્ટ્સ મીટિંગ છે તો
હાી તો તેમાં તો તું મમ્મી પપ્પા ની લઈ જાય ની લઈ જાય તો બી ચાલલે હે. આ બધુંતે મને પૂછ ન એક વારસ તારે મારી હમે જુ જુકીને રેવાનું મે એ સિનય કે અનંધરો.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
એટલે બધું મને ખબર છે એટલે એમ. ચૂપ કે રે ને ભાઈ આવ્યો મેં જરાક મા જરાક કામ છે. તો ટીમાં મે હું કેમ તને. અ મમ્મી પપ્પાને ની લઈ જાય તો બી ચાલે અમથી દુઃખી ની કરતી.
અચ્છા તો ભાઈ ને લઈ જવા.
કોઈ ને મેં તો કેમ તું પોતે એકલી જા કર. એટલે મતલબ બોજ પેલે દિવસ એટલે કંઈ ની પછી માર તાં જ ઈ તો ક્યાં બોલાવે તને.
વીસ તારીકે.
ઓ શીટ મેં અઢાર તારીખે જવાનો હતો હા તેને લઈ જાય તો બી કંઈ ની. ટીમા હું કરે ત મેં કેમ પહેલા હું કરે ખબર પહેલા મમ્મી પપ્પા હાલો.
હમ્મ બોલની.
હલો તારા એમાં હું કે. પેલા છે ને તમને ત્યાં બેહાર હૈ. પછી મમ્મી પપ્પા આવેલાા તેને પેલા હાથે બેહાડે પછી હું કરે ખબર થું આવી રીતના કે હું ફેસિલિટી છે આશે જે છે બધું જ તમને કેહે પહી હું કરે ખબર પછી તને ત મમ્મી મમ્મી પપ્પાને સ્ટુડન્ટ ને અલગ પાડી લાખે. મમ્મી પપ્પાને બીજા રુમમાં મોકલહે છે ને તમને અલગ રૂમ મા મોકલે હૈ. તમારા મમ્મી પપ્પા આ રીતના. પોઈરાને આ ફેસિલિટી આપું હું આમ કરું તે તેમ કરું હું આ રીતે તે રીતે. મમ્મી પપ્પાનું એ થી અડધા કલાક જેટલું સેસન જેવું કરહે. ને તમોરે કલાક જેવું ખેચે તમને જે રૂમમાં બેહાડે ને બધા ને બેહાડેલા છે. પછી બધાને હું કે ખબર સૌથી પહેલા પહેલા બી બી બધા જે બીખ લાગે ને તેજ કરાવે હૈ. શું કરે ખબર પેલા તને પેલા રૂમમાં મસ્ત. તારે રૂમ કેટલુ થિયેટરમાં રૂમ આવે એમ કેટલું રીતે ઓલમોસ્ટ જિમ મા જ લઈ જાય હ જીમાં લઈ જાય હે પછી હું કરે ખબર ડાયરેક્ટ હાલો.
કટ થઈ જાય થોડી થોડી વારે.
અવાજ હલો. આ જાગ હલો. મરી મરી વાતે જ નનીકળે હલો. હલો હલો હલો. હ મોન અવાજ ની હલો. કસમ દુઃખ બહુ મોટું. આમ પૈહા કમાવાના છે હલો.